હાલો
હા અવાજ આવે છે મારો
હા એકદમ આવે છે.
હા તો મેં કીધું બઉ વર્ષો વર્ષો બીતી ગયા મેં કીધું તમારી જોડે વાત નઈ થઈ મેં કીધું કરી લઈએ વાત થોડોક મારા જોડે સમય તો તમારી જોડે વાત કરવાનો. અને વિષય પણ હતો એટલે મેં તોધું કરી લઈએ બરાબર ને
કર નાખીએ વિષય બોલોને
હા મારી જોડે ખુબ જ આમ સુંદર વિષય છે નવરાત્રી
ઓહો આ તો ખુબ જ સારો વિષય છે ત્રય મહિના પછી નવરાત્રી આવશે આપડા ગુજરાતમાં. અને કેવાય કે આ દિવસો માં લોકો ભક્તિ સંસ્કૃતિ અને ઉત્સાહનો સુંદર મેલ જોવા મળી જાય છે.
બિલકુલ સાચું કીધું અને આપણે નવરાત્રી નો અર્થ પણ એવો જ છે ને કે નવ રાતો અને નવરાતોમાં છે ને માં શક્તિ ના આમ જુદા જુદા સ્વરૂપ ની પૂજા થાય છે તે દરમિયાન. તમને ખબર જ હશે.
હા મને ખબર જ છે અને દરેક દિવસોનું એક અલગ મહત્વ હોય જેને લોકો શ્રદ્ધાથી એકદમ પૂજા અને આરાધના કરે છે માતાજીની
બિલકુલ ને ઘણા લોકો તો છે ને આ દિવસોમાં ઉપવાસ પણ કરે છે ને ઉપવાસ સાથે આમ મનને ને શરીર ને બંનેને નિયમિત્રણમાં રાખવું પ્રયત્ન કરે છે તે.
હા અને સવાર ઘણા ઘરોમાં એકદમ દીયા પ્રગટાવવામાં આવે છે અનેને પછી શ્રુતિને ભજન કરવામાં આવે છે.
બિલકુલ એટલે સ્તુતિ કરવામાં આવે છે એ તમે જેમકી દો અને સાંજે તો મંદિરોમાં અને સામાજિક સ્થળોમાં આમ સંંગાળ પણ કરાવવામાં આવે છે.
હા એ સંગારમાં કેવાય કે રંગબેરંગી લાાઈટો ફૂલ થી આમ સજાવટ કરવામાં આવે છે જેનાથી શું કે પબ્લિકને એકદમ મન પ્રચલિત થઈ જાય.
એક સો અન્નાની તમે સાચી વાત કીધી નવરાત્રી નો સૌથી મોટો આકર્ષણ ગરબા છે. તો તમને ખબર જ હશે કે ગરબા વગર નવરાત્રી થતી જ નથી.
હા એ તો છે જ ને ગરબા એક પરંપરાગત નૃત્ય છે આપડા ગુજરાતનું એમ. લોકનૃત્ય છે અને તેમાં લોકો ગોલ આકારમાં ફરી ફરી ને નાચતા હોય છે.
બિલકુલ અને ગરબા કરતા સમય છે ને ગીતો પણ આમ ગાવામાં આવે છે એમ કેવાય ને
હા એ ભી છે અને કેહેવાય કે ગરબાની એકદમ એકદમ એમાં છે કે આજે તો ઘણા સ્થળોમાં સંગીત સાથે ગરબાનો રમવાનું ખુબ જ પ્રચલિત થઈ ગયું છે.
બિલકુલ અને ગરબાની સાથે દાંડિયા રાસ અને આ બધું ખુબ જ આમ લોકપ્રિય છે કેવાય ને
હા એ બી છે ને કેવાય કે દાંડિયામાં બે લાકડી દાંડા વપરાય છે અને તાલ સાથે એકદમ દાંડી આપડે રમીયએ છે એ
બિલકુલ અને કેહેવાય ને કે ગરબા અને દાંડિયા બંને માં એકતા અને આનંદ નો બે બધ ધનો સ આમ સમાવેશ થાય છે આમ
હા એકદમ અને નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા જ આ વસ રમતા હોય છે ગરબા
બિલકુલ અ કેવાય ને કે નવરાત્રીમાં લોકો નવા કપડાં પહેરે છે આમ સ્ત્રીઓ રંગબેરંગી ચણિયા ચોરી પહેરે છે અને પુરુષો કેળીઓ અને ધોતી પહેરે છે આ બધી વર્ષો જૂની પરંપરા છે. તમે શું કદી નવરાત્રીમાં ગયા છો આમ ગરબા કરવા દોસ્તાર કે મિત્ર જોડે
હા હું તો જઉં ને ખાાસી વાર પણ આ શું કે આજકાલ જવાબદારીઓ વધી ગઈ છે એટલે નવે નવ દિવસ નહી જવાનો મેર પડતો બાકી આપડે જઈએ છેએ એક બે દિવસ
શું વાત છે અને તો શું તમને ગરબા કરતા આવડે જ કે પછી ખાલી ગોળગોળ જ ફરો છો આખા ગ્રાઉન્ડમાં
ના ના આપણને બધી જ પ્રકારના ગરબા આમ કેવું કે કેવાયને કે ક્વિક લડનાર બે રાઉન્ડ માર લીધા એટલે પતી ગયું ત્રીજો રાઉન્ડ ઓટોમેટિક આઈ જાય
શું વાત છે પણ મેં તો તમને છે ને આમ બે ત્રણ વર્ષ પહેલા છે ને એ ગરબા કરતા જોયલા પણ ત્યારે તો મારું છે ને હસીયમ રોકી જ નતો શકતો કારણ કે તમે સેમ બાપુજી જેવા આપડે ઘરબા આપડે પેલું તારક મેહતા આવે છે ને તમાર
હા એટલે હું કેવું કે રોલ પ્લે અલગ અલગ રીતે કરતો હોય છે એમ. પણ કેવું કે ગરબા તો આપડા લોકપ્રિય છે.
શું વાત છે મારે પણ આમ ગરબા તો લોકપ્રિય છે તમે મારી જોડે કદી ગરબા કરવા આવજો તમને હું શીખ વાળીશ મને ઘરમાં એટલા બધા ગમે છેમ કે તેની વાત જ કઈક અલગ છે અમારું તો આખું ગ્રુપ ની છે ગરબાનું તમને ના કર્યું નથી કરી
ઓ હો ગ્રુપમાં તો પણ કેવું કે બધા સરખા કરતા હોય તો સારું લાગે બાકી અમુક લોકો સારું કરે અમુક લોકો ખરાબ કરે તો કેવું એ ગ્રુપ ની પ્રેઝન્ટેશન બગડી જતી હોય છે એનાથી કિતાબ પણ નહી મળતો.
હા એ વાત તો છે પણ અમારું ગ્રુપ તો છે આમ લોકપ્રિય હતું કેવું અમારા છે ને અમારા આમ કેવાય ને કે આમ સ્થળે આમ ગ્રાઉન્ડ છે બહુ મોટું તેમાં ગરબા થાય. અને તે જે છે સૌથી સારા કરે ને જે ગ્રુપો ને પહેલો નંબર માં છે ને આપણે ગાડી મળે બાઈક મળે પછી આઈવોચ મળે તે બધું મળતું હતું. અને એમાં છે ને અમે એક વાર તો અમે ગાડી જીતી ગયા શું?
હોવ હ હા. કુલ દીપિયુ
એક વાર તો અમે ગાડી જીતી એટલે
હલો એતો છે હલો.
હેલો.
હેલો.
અવાજ કપાય છે તમારો.
આયો
હા થોડુંક નેડી નેટવર્ક ઇસ્યુ છે હા બોલો બોલો એટલે કેઉ અમારું ગ્રુપ છે ને એટલું મસ્ત ગરબા કરે ને કે તમે કદાચ ન્યૂઝમાં પણ જોયું હશે.
હા હા એ તો છે એનામ કેવાય કે તમારુ ગ્રુપ ગ્રુપનુંું નામ શું હતું અમારે એ બી ખાસા ગ્રુપ છે એવા.
હા ખીલૈયા ટુ પોઈન્ટ ઓ.
હમ.
તોું છે બોલો તારે.
એકદમ હા સારું છે આમ. આમ યંગ જનરેશન ને પણ કેવાય ને કે આવા ગ્રુપ જોઈને આમ રમવાની. ઈચ્છા થઈ જતી હોય છે.
ઓછો હું તમારો મિત્ર થઉ એટલે હું તમને જાણ કરી દઉં. કે એન્ટ્રી ફીસ આપડી ખાલી પચીસો જ છે ચાર મહિના ના શીખવાડવામાં.
હ. તો ખુબજ સારું કહેવાય પણ હું તો. આર્થિક સ્થિતિ ના લીધે યટ્યુબ પરથી જોઈ શીખી લઉં છું.
હા એતો છે આમ અને આપડેજે વાત પરત. એતો રહી જ ગ કે ગરબાના ગીતોમાં છે ને ભક્તિ નો ભાવ હોય છે અને મામાં અંબાની મહિમાનો. ગીતો આમ દ્વારા વર્ણમાં આવે છે આમ કેવાયને કે મંદિરોમાં પણ છે ને ભ તેઓથી. આ મોટી ભીડ જોવા મળે છે તમને ખબર હોય તો અને તેમાં પણ છે ને બધાની શાંતિ. એને શ્રદ્ધા સાથે દર્શન કરે છે તમને ખબર હોય તો બોલો.
હા એ તો છે જ તમે. શ્રદ્ધા તો રાખવી જ જોઈએ દર્શન કરતી વખતે તો કશો ફાયદો નહી તમે દર્શન કરો એનો.
એ જ ને અને નવરાત્રીમાં મેન તો એવું છે કે સફાઈ પર પણ ધ્યાન આપવામાં ખૂબજ આવે છે. કેવાય ને કે ઘર અને મંદિર બંને સ્વચ્છ રાખવામાં ખુબજ આવતા હોય છે આમ.
હા એ ભી છે ને સાફ સફાઈ તો જરૂરીજ છે ને આજ. કાલ તો નવરાત્રી ના ટાઈમમાં. વરસાદ ખુબ પડતો હોય છે એટલે સાફ સફાઈ ખુબજ જરૂરી છે.
એજ નહી અને કેટલાક તો સ્થળો છે ને સંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે આમ તેમાં ગીતનું. નૃત્ય અને નાટક જેવા કાર્યક્રમ પણ હોય છે એ અને બાળકો પણ તેમાં. સાથે તેમાં ભાગ લેતા હોય છે તમને ખબરજ હશે આજકાલ તો.
હા એકદ મને. તેમાં કહેવાય કે ગીત નૃત્ય અને નાટક્ય. કાર્યક્રમો તમે કીધું એ અમારે અહીં બી ખુબજ થાય છે એવું.
એજ ને બિલકુલ અને આમ આમ કેહેવાય ને કે ગરબા રમતા સમય છે ને બધા નિયમો ન પણ પાલન કરવું જોઈએ કે કેવી રીતે આમ કેહેવાય ને કે નિયમો હોય ગરબા રમતાતે તમને ખબર ના હોય તો કહી દો આમ કેવાય ને કે આપડણે એન્ટ્રી કાર્ડ વગર આપડે અંદર ગરબા કરવા જવાયને એ ના ફીસ બી હોય જે તમે અફોર્ડ નહી કરી શકતા એનો તો કોઈ વાંધો નથી આપણે યુટ્યુબ પરથી તમે શીખી લો છો અને જોઈ લજો એવું છે અને હા
શીખી તો ઘરે લઈએ પણ કેવું કે ટિકિટ ની વાતા હો તો અહિયાંયા તો અંદર અંદર ઉરખાન થી એન્ટ્રી થઈ જતી હોય છે
હા એ વાત ખરી હવે અમારી તો તમારી જેટલી ઓળખાણ નહી એટલે અમે તો પૈસા ખર્ચીને અમે ટિકિટ લાવયા છે બી ત્રણ ત્રણ પાંત્રીસો આમ રૂપિયાની હોય છે તમે શું વાત કરો છો બોલો અને અમુક જગ્યાએ તો આમ દસ હજારની પણ ટિકિટો જાય છે ખબર છે લેકમાં નવરાતત્ર્રી દ
હા એ તો છે જ આ ગરબાનું કેવાય કે આજકાલના યુવાનોને ખુબ જ શોખ જાગી ઉઠે છે એમ
એજ એજ એજ અને આજે મને તમારી જોડે આ નવરાત્રી વિષ પર વાત કરીને એટલી બધી મજા આવી ગઈ ને એટલું બધું જાણ કરી આમ જાણ મળીને આપણે ચોક્કસ ફરીથી કઈક નવા વિષય પર આપણેે વાત કરીશું બરાબર.
હા ચાલો
હા ચાલો